નારે કેમ છો? મજામાં તમે કેમ છો?
બસ મજામાં.
હવે આજે આપણે સમૃદ્ધિક સ્થળોની મુસાફરી વિશે વાત કરીશું.
હા જરૂર.
હા આ ખૂબ જ રસપ્રદ વિષય છે સમુદ્રિક સ્થળો એ દરિયા કિનારા બીચ બંદર અને દરિયા સાથે જોડાયેલા સ્થળો
સાચી વાત છે, બિલકુલ. આપપણા દેશમાં ઘણા સુંદર સમૃદ્ધિક સ્થળો આવેલા છે. દરેક સ્થળની પોતાની અલગ જ ઓળખ હોય છે.
સમુદ્રિત સ્થળો કુદરતની સુંદરતા બતાવે છે. દરિયાની લહેરો રેતી અને ઠંડી હવા લોકોને આકર્ષે છે.
હવે તમે જોયું હશે સવારે સૂર્યોદય અને રાત સાંજે સૂર્યાસ્ત નો નજારો ખુબ જ મનમોહક હોય છે.
હા ઘણા લોકો આવા સુંદર દ્રશ્યો જોવા માટે દરિયા કિનારે જતા હોય છે.
સાચી વાતચી દરિયા કિનારી ચાલવું પણ એક સુંદર પ્રવૃતિ માનવું આવી છે.
હા લહેરોનો અવાજ શાંત વાતાવરણ બનાવે છે.
અને સમૃદ્ધિક સ્થળો પર ઘણા પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે.
હા કેટલાક સ્થળો પર માછીમારો વહેલી સવારે દરિયામાં જઈને માછલી પકડે છે.
અને માછીમારોનું જીવન પણ આ સ્થળો સાથે ઘણું જોડાયેલું હોય છે.
હા બંદર પણ સમુદ્રી સ્થળોનો મહત્વનો ભાગ છે.
બંદર પરથી મોટા જહાજો આવે અને જાય છે.
આ જહાજો વસ્તુઓની આયાત અને નિકાસ કરવામાં મદદ કરે છે.
એટલે તો સમૃદ્ધિક સ્થળો દેશના વેપારમાં પણ મોટો ફાળો આપે આપે છે.
હા દરિયાઈ માર્ગ નો ઉપયોગ ઘણા વર્ષોથી થતો આવ્યો છે.
અને ભારતની લાંબી દરિયા સીમા ઘણા રાજ્યોને સ્પર્શે છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા કેરળ તામિલનાડુ અને ઓડિશા જેવા રાજ્યો દરિયા સાથે જોડાયેલા છે, ઘણા વર્ષો
હમ અને દરેક રાજ્યના દરિયા કિનારા પોતાની રીતે પ્રખ્યાત જ છે.
કેટલાક દરિયા કિનારા શાંત હોય છે. અને કેટલાક લોકોની ભીડથી ભરેલા હોય છે.
હા એટલે સમૃદ્ધિક સ્થળો પણ સ્વ છે. સ્વચ્છતા નુ ખાસ ધ્યાન રાખવું જોઈએ છે.
પ્લાસ્ટિક બોટલ અને કચરો દરિયા કિનારે ન ફેંકવું જોઈએ.
હા એ તો ના જ ફેકવું જોઈએ કેમકે સ્વચ્છતા ના રાખવામાં આવી તો સમૃદ્ધિ જીવોને નુકસાન થઈ શકે છે.
કાચબા માછલીયો અને બીજા જીવો પણ પર પણ તેની અસર પડે છે.
સાચી વાત છે પર્યાવરણનુ રક્ષણ કરવું એ દરેક ની જ જવાબદારી છે.
સમુદ્રી સ્થળો પર વૃક્ષો અને છોડ પણ મહત્વ ધરા આવે છે.
અને તમને ખ્યાલ હશે કેટલાક બીચ પાસે નારિયેલના વૃક્ષો પણ જોવા મળે છે.
હા જરૂર આ દ્રશ્ય દરિયા કિનારાની સુંદરતા વધારે છે.
અને ઘણા લોકો આ સ્થળો ના ચિત્રો અને ફોટા લેવાનું ખુબ જ પસંદ કર
સૂર્યાસ્ સમયે આકાશના બદલાતા રંગો ખૂબ જ સુંદર લાગે છે.
સાચી વાતચીત છે દરિયાની લહેરો સતત આવતી જતી રહી છે.
આ કુદરતનો અદભુત નિયમ છે.
સાચી વાત છે. કેટલાક દરિયા કિનારા પર નાંની સફર પણ કરવામાં આવી છે.
તો કેટલાક સ્થળો પર દીવા ડાડી પણ જોવા મળે છે.
અને દીવાદાળી જહાજોને રસ્તો બતાવવામાં મદદ કરી છે.
હા રાત્રિ ના સમયે તેનો પ્રકાશ દૂર દૂર સુધી દેખાય છે.
એટલે સામૃધિક સ્થળો પર કેટલાક તહેવારો પણ ઉજવવામાં આવે છે.
ત્યાંની સ્થાનિક સંસ્કૃતિ અને કલા પણ જોવા મળે છે.
અને દરિયા કિનારા ના બજારમાં ઘણી વસ્તુઓ ખરીદી શકાય છે.
જેમ કે શંખ છીપલા અને હાથ થી બનાવેલી વસ્તુઓ લોકોને ગમે છે.
સાચી વાત છે. અને કેટલાક બીચ પર તો રેતીથી મૂર્તિ બનાવવાની સ્પર્ધા પણ થાય ય છી
હા બાળકો રેતિના રમવાનો આનંદ માણે છે.
અને સામૃદિક સ્થળો વિજ્ઞાન માટે પણ મહત્વપૂર્ણ છે.
સમુદ્રી જીવો પર સંશોધન કરવામાં આવે છે.
અને દરિયાનું પાણી હવા અને જીવો વિશે ઘણું શીખવા મળે છે.
હા આવા સ્થળોથી કુદરત પ્રત્યે સન્માન વધે છે.
એટલે તો મુસાફરી કરતી વખતે સુરક્ષાના નિયમોનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.
ચેતવણીના બળનું પાલન કરવું જોઈએ
સાચી વાત છે, જોખમી જગ્યા એ જવાનું ટાળવું જ જોઈએ
જીવનરક્ષકની સૂચનાઓ પણ ધ્યાનથી સાંભળવી જોઈએ
અને દરિયાની હવા ઘણી વખત ઝડપથી બદલાઈ શકે છે.
એટલે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.
સાચી વાત છે દરિયો આપણને કુદરત ની શક્તિ બતાવે છે.
અને સંથે શાંતિનો અનુભવ પણ કરાવે છે.
સમ સમૃદ્ધિ સ્થળો પર ઘણું જ્ઞાન પણ મળે છે.
ભૂગોળ પ્ર પર્યાવરણ અને વેપાર વિશે પણ માહિતી મળી છે.
અને સામુદ્રિક સ્થળો દેશની સુંદરતા વધારે છે.
તે પ્રવાસનને પણ પ્રોત્સાહન આપે છે.
સાચી વાત છે, અંતમાં એટલું કહી શકાય કે સમુદ્રિક સ્થળો સુંદરતા પર્યાવરણ સંસ્કૃતિ અને અર્થતંત્રમાં મહત્વ તત્વનું યશ સ્થાન ધરાવે છે.
હા અને આ સ્થળોની સ્વચ્તા અને સુરક્ષા જાળવી રાખવી દરેકનુ કર્તવ્ય છે.
હવે આપણે આગળ સમુદ્ર અને તેની વિશેષતાઓ વિશે વધુ વાત કરીએ
હા બિલકુલ સમુદ્રની દુનિયા ખૂબ જ વિશાળ અને રસપ્રદ છે.
દરિયાનું પાણી દરેક સમય એક સરખું દેખાતું નથી
સવારે, બપોરે અને સાંજે તેનો દેખાવ બદલાતો રહે છે.
અને આ ફેરફાર સૂર્યના પ્રકાશ અને આકાશના રંગને કારણે જ થઈ
વરસાદની ઋતુમાં દરિયાનું સ્વરૂપ પણ બદલાઈ જાય છે.
ત્યારે લહેરો વધુ ઊંચી અને ખુબ જ ઝડપથી આવતી હોય છે
તેથી આવા સમયે વધારે સાવચેતી રાખવી જોઈએ
અને સામુદ્રિક સ્થળોની હવામાં એક અલગ જ તાજગી અનુભવાય છે.
આ વાતાવરણ લોકોને પ્રકૃતિની નજીક લાવે છે.
અને દ દરયો જંતુઓનું ઘર છે.
માછલી. કરચલા, ઝીંગા અને બીજા ઘણા જીવો ત્યાં રહે છે.
અને તમને ખ્યાલ હશે કેટલાક સમુદ્રી જીવો ખુબ જ નાના હોય છે.
જ્યારે કેટલાક જીવો કદમાં મોટા પણ હોય છે.
હા અને સમુદ્રમાં ઘણી પ્રકારની વનસ્પ વનસ્પતિ પણ જોવા મળી છે.
સમુદ્રી છોડનું પણ પર્યાવરણ મહત્વ હોય છે.
સાચી વાત છે, અને સમુદ્રિક સ્થળો કલા અને સાહિ તેને પણ પ્રેરણા આપી છે.
ઘણા કલાકારો દરિયાના દ્રશ્યો પરથી સુંદર રચનાઓ બનાવે છે.
દરિયો લોકોની નવી વસ્તુઓ શીખવવાની તક આપે છે.
તેથી. સમુદ્રિક સ્થળોની મુસાફરી જ્ઞાન અને આનંદ બંને આપે છે.
સાચી વાત છે. સામુદ સામુદ્રિક સ્થળો આપણા દેશની અમૂલ્ય કુદ- દરતી સંપત્તિ છે.
તેનું રક્ષણ કરવું આજની અને આવતી પેડી માટે ખૂબ જરૂરી છે.
હા અને દરિયા કિનારે ફરવાનું તો આનંદ જ ખુબ અલગ હોય છે.
ઘણા કલાકારો દરિયાના દ્રશ્યો પરથી સુંદર રચનાઓ બનાવે છે.
સાચી વાત છે. આ રીતે સમુદ્રિક સ્થળો આપણને સુંદરતા, જ્ઞાન, પ્રકૃતિ સાથેનો સંબંધ આપે છે.
તેથી સમુદ્રિક સ્થળોની મુસાફરી જ્ઞાન અને આનંદ બંને આપે છે.
સાચી વાત છે. હા અને આ સાથે આપડી વાત પૂર્ણ કરીએ છીએ. ફરી આપડી નવા ટોપિક પર વાત કરીશું.
જરૂર ઓકે
ઓકે આભાર